હલો ખોલતો ખોલતો ખોલતો કેમ છો રાહુલ ભઈ?
મજામાં મજામાં ક્યા શો અત્યારે?
અત્યારે અ હોસ્ટેલે જ છે.
હમમ. ઓ ઝા ઝાઝા સમય પછી કોલ કર્યો તે એવું છે.
હા.
અત્યારે જુનાગઢ છો ને તમે?
હા હા જુનાગઢ છીએ.
બોલો બોલો. મજામાં ને? તૈયારી તો કઈ ની ભાઈ અત્યારે તો અમદાવાદ છે એટલે અમ તારે તો મારે જોબ લાગી ગઈ.
ઓહો.
એટલે વધારે વાંધો નથ આવે પચી હજાર જેવો પગાર છે. એક્સપીરિયનસ ઉપર પગાર મળતો રેય મહિને મહિને. હા બોલો બાકી તમારે જૂનાગર માં વરસાદ પાણી એવું.
હા હા વરસાદ તો બો આવે છે તમે આવો કોક દી ફરવા.
હા ગિરના ચડવાનો વિચારતો છે હવે જો યે કંપનીમાં જેમ લીવ મળે એમ ચાર પાંચ દી નો લીવ લઈને આવી જવ દોસ્તાર બધા ભેગા થાય ગીરનાર બીના ચડવા જાયે. બોલો બાકી મજામાં ને
હા હા મજામાં અને પબજી માં કેમ મારે પબજીમાં
પબજીમાં અત્યારે સપોર્ટમાં એટલું કોમ્પિટિશન છે ધીમે ધીમે હાલા કરે છે એમ.
હા કેમ છે ગોડલે જીતી જાય કે જીતી ગયો કે?
આ વખતે બે એમપેચમાં ગોટલેક જીતી ગયો ને એટલો બધો વાંધો ની આયો કેમકે પાંચ છ વરષ પછી ની વાત છે યાર પાંચ છ વરષ થી એ લોકો વાટ જોતા તો આ વખતે ટ્રોફી તો જોઈ જ ને.
હા હા.
હા એટલે આ વખતે આવી ગય ટ્રોફી.
એવું છે ત તમારી મેન ટીમ કઈ?
હા આપડી ટીમ તો ભાઈ જેમાં જોના થી હોય જ છે ને ટીમ. એક બોલો બાકી તમારે બાઉદનમાં કેવુંક હાલે?
બસ સારું ચાલે છે.
એમ છે કોલેજ ચાલુ છે ને તમારે તો
હા હા
હ કેટલું સેકન્ડ ઈયર હશે ને
સેકન્ડ લાસ્ટ ઈયર
લાઠી છે
હમ
અચ્ા તો વાંધો નહીં આવે તયારીૈયારી ચાલે છે ને
હા હા
કોન્સ્ટેબલ નું ફોમ ભરયું હતું કે તમે
હા હ કોબલ ફોમ ભર્યું છું ભ પંચાવન પંચન બે માં સાચા પ્યા
હા હા
પણ માઇનસ કરતા એકમાં ફેલ છે
ગ્રાઉન્ડ તો પાસ કરી લેધો હતો કે
હા ગ્રાઉન્ડ પાસ કરી લીધું છેું
વાંધો નહી આવે પરીક્ષા તો તમે જઈ આવ્યા છે હા તો એટલું બધી વાંધો નહી છા છે થી લાગી જ તો બાકી ઘર ના મજા કરે છે ને મમ્મી પપ્પા ને બધા વાંધુ ને આપડે કૈલાજભાઈ શું કરીને નાના ભાઈ
બ નાના ભાઈ મોજ મોજ મસ્તી
હા એ તો અત્યારે દુકાનમાં લાગી જશે ને
હા હા ધંધો સંંભાળી લીધો ને
હા એજ ને નાની નાની ઉપરથી એટલો ધંધો ગભર લીધો એ સારું કેવાય ને નાની ઉંમર થી ધંધો ઉંમર લધ સારું કેવાય ને કે વાત છે હવે તમારી ઉપર ઘરની જિમેદારી આવી હશે બધી
હાા અત્યારે બધા માો કે તૈયારી બૈયારી
તમારે તો મનીષભાઈ એટલો બધું તમારે તો મને ભી એટલો બધું વાંધો ના આવેય કેમ કે તમારો તો બે બોટ છે એટલે બધું વાંધો ન આવે અમારે જવાનું કરવું પડે
ઓહો વાંધો કેમ ના આવે
એટલે તમારે યાર બે બે બોર્ડ છે યાર
એ બે બે બોર્થી કમાવવું પડશે તો આપડે કોક છોકરી આપશે ને
હ એ પણ છે કમાવાળું છોકરી તો જોઈએ જ
હા બાકી આપડે કહી દેજ કે બાપા ને ભ બે બુલું છે ધના શું પૂછે છે કે તમારી પાસે શું છે તમારો દીકરો કરે છે શું પછનેહી
હા એમને ને કોઈક પૂછે તો કેવું તો પડે ને કે નઈ મારો દીરો આ કોન્સ્ટેબલ છે આ કરે છે નોકરી કરે છે કઈક તો છોકરી આપ છે ને
હા હ
બાકી ઓલો તમારો મામાનો છોકરો કઈક રોહિત કરીને નથી
હા હા
હા એ તો ખીલા ઉપાડ બની ગયું છે ને અત્યારે કેમ કે અત્યારે એટલું બધી ધ્યાન ન દીધું ભણવા ભણવાવામાંને
ઓહ એમ તો ક ભાવનગર મૂકવાનો હતો ને
હા એના પપ્પા જોડે મેં વાત તો કરી હતી ભાવનગર મને કેતા થયા કે એ ન કે ભાવનગર સા ક કેમ કે એઈ કરેલું છે ને
હા હા
એક એક ભાવનગર સાઈડ કે રાજકોટ સા કંપની બંપ હોય તો ગોતી જ એ એને ગોઠવી નાખ એ ત કા ને ભાઈને વાત કરીશ કેમ કે દદીભાઈ આપે રાજકોટમાં છે ને અત્યારે હાથી મેં જયતીભાઈ ની વાત કરી હતી કઈ વાંધતો નઈ કે કંપનીમાં જયારે જગા મળશે ત્યારે એક હું કોલ કરી જારે એને મોકલી દેજ હ કઈ વાંધો નહી
આપડા કૈલાસ ભાઈ પણ કરીશ ને
હે આપડે ક લ ભાઈ કોડીનાર વા હા કૈલાશ ભાઈ તો અત્યારે સેલવાસ છે આપડે દમણ સાાઈબ સેલવાસ આવ્યું ને
હા હા
ના એ કંપનીમાં જોબ કરાય એને વાંધો નતો કાલેજ એની જોડે મારી વાત થઈ હતી
ઓહ
હા ક એ નને કેતા હોય કે હ અત્યારે તો નાઈટમાં જાયશ કે પાંચ છ દિવસ સુધી નાઈટમાં જવાનું છે કે એક પેલો હું કે પ્લેયર નેાવતો ને એ હ કાલે જ મેં વાત કરી હતી એ કે ભાઈ કે સારામાં સારું છે ને એમને ક મજા મજા છે ને એ બધ ઘરના બધા સારા છે અને એને કઈક છોકરી જોવા જવા લાગે હમણાં
ઓહો તો શું આપડે બે જ બાકી
હમણાં જ જે એ વાત કરતા હતા કે મારા છોકરી જોવા જવા છે કઈ વાંધો નઈિ તો પેન્ટા ખવર આવી જ ગયો હું કયા ઘ બધીને
ફાઈદ લેવાના થઈ મહેકભાઈ શું કરે મહેકભાઈ એનો કોઈ કોલ નહી વાવોલ નહી
મહેકભાઈ ને મહેકભાઈને તો મેં કમસે કમ અઠવાડિયા પેલા વાત કરી હતી અ્યારે કેને બોટ છે ને એને પણ
હા હા
હા તે તો એના બોટ ના ધંધામાં લાગી ગય એને ભણવા ભણવામાં એલ બધ ઇન્ટરેસ્ટ નથી તો મને એ કે રાહુલ ભાઈ કેાઈ ભણવામાં એટલે બ ઇન્ટરેસ્ટ નથી કે બાપદાનાને ધંધો છે એ ઉપાડ લઈે કઈ વાંધ નઈ ભાઈ હ તમારે તો હાર મારું છે બટું છે એટલે એમ કે એની ભણવાની એટલી બધી ઈચ્છા નથીતી કે મે એનું જુનાગઢ તમારી ત્યાં એડમિશન કર આવ્યું આપણે સીએલ કોલે કોમસ કરીને છે ને
હા હા
ત્યાંનું એડમિશન કરાવ્યું હતું પણ એડિશન મને પછી છેલ્લે ના પડ દ કે મારા પપ્પા માનતા નથી અને મને થી કઈ કરવાનો વિસ્ચાર નથી તો મે તો વાંધતો નને ભાઈ તમારરો જે જંતુ છે એ પકડીને બેઠો દીધુંું
હા આપડે તો કઈ લોઠાઈ નહી બનાવી શકું
હા એ તો વાત છે લોઠાઈ ને આપડે તો કોઈને ન કરી કે ભાઈ તું ભણને ભણ
હમ
એટલો બધી વાંધો એને પણ નહી આવે કેમ કે એનો તો ઘરનો ધંધો છે એટલે બધી હાલા અ હવે મનીષભાઈ મારું કેવાનું એમ છે કે એ લોકો તો ઘર નો ધંધો છે બરાબર
હા
આપડે તો ભાઈ ઘરના કે એટલે આપડે તો ઘરનાું કઈ કરવું પડે કેમ કે આપડ ઘરના ઘણા એવા છે બરોબર આપડે તો નાું ગમે એમ કરી નોકરી તો કરતી જ પડશે કેમ કે આપડો એવો ધંધો નથી નહી
હા
હા એટલે જને આપડે તો કઈ કમાવીને દેવું જ પડશે તો જ ઘરના આપડે જીત ગયા છે બાકી તો ખબર છે તમને હમણાક મારે ઘણી બધી સગાઈ ને હતી તો પણ હુંતો ગયો કેમકે છું કામ એવું આવી ગું છે ને તમે વાત કરો તમા પૂરેપૂરો ફસ આ આવી ગયો
ઓહ હો તો કઈ ઇવેન્ટ ઇવેન્ટમાં તો કઈ ગયાજ નહીં હોય ને
ના ના જરા એવેન્ટ બેવ ક્યાય નથી જ ગયો હ અત્યારે અહીં જ છે રવાનો ભી ટાઈમ નથી મળતો એટલું કંપનીમાં કામ જ એવું છે બઉુ લોટ છે
ઓહ
હા, તો વાંધો તો બોલો. બાકી તમારે શું હાલે જુનાગઢમાં?
બાહ, જુનાગઢ માં સારું સારું છે. હા, કોલેજ જવાનું, કોલેજ આવે નેને તૈયારી કરવાની.
બબસ, તૈયારી ચાલુ જ રાખજો. માતાજી ના દયા થી કંઈક લાગી જાય તો વધારે વાંધો નહી આવે, એટલે.
હા.
બોલો, બાકી બીજો.
બાકી તો બધી જો મોજે મોજ. છે, અને એલા કંપનીમાં મારે આવું હોય તો મારે થઈ જાય. તમે કહીશ તે.
ક્યાંય મારી કંપની જોડે.
હા.
હા, થઈ તો થઈ. તમારે શું કેવાય? કોમ્પ્યુટર ક્લાસીસ નથી આપણે ત્રણ મહિનાનો? આવે ને કોમ્પ્યુટર.
સી સર્ટિફિકેટ.
હા હા, સી સર્ટિફિકેટ હોય ને એટલે બધા કેમ કે કોમ્પ્યુટ વાળા એ વધારે કામ હોય, કોમ્પ્યુટર. બધું આવું, બધું એવું, બધું હોય. ટાઈપિંગ સ્પીડ ને આપડે હોય ને, જે એ, એ બધું આવડું જો, પછી વાંધો ના આવે.
એવું છે.
હા, વાંધો નઈ. તમારે એ પણ કરવું હોય તો વાંધો. તમે તમારે પેલા આરામથી કોલેજ પૂરી કરી લઉ, પછી. ટાઈમ મળે તો બે-ત્રણ મહિના, હું ઓલું સર્ટિફિકટ નો કોર્સ કરી લો.
હા
પછી હું મારી બોધ જોડે વાત કરી લઈશ, એટલે તમે પણ આરામ થઈ. ગોઠવાઈ જશો, કેમ કે હું અત્યારે રૂમ માં એકલો જ છે.
ઓહ, રૂમ રાખીને રેહેતા હસો ને?
હા, એ કંપની માટે જ આપે. એક ફ્લેટ આપે, આપણે રૂમ આપે.
હા
જમવા બમમાવાનું બધું એ ઉપર એટલો બધું વાંધો આવે એટલું બધી લો પણ ન હોય, પણ આ તો કંપમાં જો કે થોડું ઘણું લોડ. તોય.
હા હા.
હા, એટલે કોમ્પુટરનું બધું એઆઈ કોપી રાઈટિંગ, ડેટા રાઈટિંગ હોય, એ બધું કરવાનું હોય.
ઓ.
હા, એ તો આપડે ત્રણ-ત્રણ મહિનાનો જે કોર્ષ કરીએે ને આપડે તે. સફિકેટ વાળું. હ, એમાં બધું હીકવાડી દે. એટલું વાંધો આવે ના એક પણ. છતા પણ આપડે કંપનીમાં જાય ને ત્યાં પણ પાંચ-છ દિવસ. પેલા આપડે શીખવાડે, હા એટલે. હા, એટલે બધી વાંધો ના આવે. તો આવડી જાય આરામ થી પછી તો શીખવાઈ જાય પછી તો વાંધો ના આવે. મારા ભેગા મારા રૂમ માં વારજો, બે રસું ભેગા.
ના, હા, જમવાની સુવિધા ની કંઈ.
બ જમવાનું તો તમને જોરદાર મળે, કેમ કે એ લખું છે ને કે આપણે ટિફિનને એવું બધું બાધી દે અને ન પણ હોય આપડી જોડે. અ એ ટિફિન ને બધું કંપની વાળા જ ના નથી ગોઠવી દે, બરાબર. એ ઘરનું જ ખાવાનું આવે, મજા આવે એવું. ખાવાનું આવે, બાકી તમારે કેવું જમવાનું આવે છે?
અમારે આવે છે, થોડું ઠીક-ઠીક. જરા સારું સારું આવે એવું છે.
અચ્છા, હા, તમેલા હરેશભાઈ ની હોસ્ટેલમાં છો ને?
હા હા, હરેશભાઈ હોસ્ટલમાં.
હા હા, મને એક જણ કેતો તોય કે એક દીકરો છે ઈ ને, મનીષભાઈ પણ હરેશભાઈની હોસ્ટેલમાં છે. જમવાનું હોય તો બરોબર આવતું નથી, પણ ઠીકઠાક આવે એવું બધું કેતા હતા. કે મનીષભાઈ, જમવાનું તો આપડે ગોરખ મંડ એવું જ હતું, પણ યાદ બઉ આવે નઈ.
આપડે કદર કયરી ની રાહુલભાઈ.
હા એજ વાત છે યાર એ બધું જમવાનું ને એના જોરદાર હતું.
એલી કહેવત નથી જે વસ્તુ આપડે ગમે તે આપણે જે ગમતું ના હોય ને એજ વસ્તુ પછી છેલ્લે છેલ્લે ગમે.
હા એજ વાત છે યાર કેમ કે એ બધું બઉ મિસ કરું હું અને જમવાનું આપડે સેવ ટમેટા રસા વાળા મગ અને આપડે રોટલી તોડી ને ખાતા અને
હમ સેવ ટમેટા હાટું આપડે કેટલા બાઝતા.
હા એજ ને તમને યાદ હોય તો આપડે એક વાડીમાં આપડે શું કેવાય દોડા સોલવા ગયા તા ને હતા યાદ છે તમને. હા એજ ને આપડે ખબર છે ગિરીશભાઈ આપડ ને માયરા તા ને બઉં બધું મિસ કરો આપડે વંડી ટપી ને ઓલુ ખાખડીને કેરી ને એવું બધું લેવા જતા છે કેસુડા ને
હા હા.
બઉ મોજ કરી હોકે ભણવાનું ને બધું હાર જ હતું ના નાથી આપડે શિક્ષા લઈને આવું બધું અત્યારે હીખવા મળ્યું.
હમ.
સર ને બધા બહુ મિસ કરીએ આપડે કેમ કે એનાં સર પણ હારા હતા અમુક સર એ વાત હતા પણ હ હારા જ હતા લાસ્ટમાં તો બધા હારા જ લાગે.
હા હા એ છેલ્લા ગમે ને પછી એ પછી હારાજ લાગે ને
બસ સરને બધું હારા જ હતા એમ તો હોસ્ટેલ માં સારા મયુર સર કરીને હતા આપડે હ એનો થોડો બિહેવિયર થોડોક ઓલો હતો પણ સર હારા જતા એમ
હા હા હા રાહુલ ભઈ પછી તમે થોડી વાર રઈને ફોન કરૂ
હે.
કછી યાદ કરજો ફોન રાખો અત્યારે.
એ હાલ જવાનું તો નહિં હાલો.
હાલ.